બોલો કે કેમ છો.
તો તમે કેમ છો.
બસ જો ને મજામાં જ છે.
ઠીક જાણકારી જય
હા હા બોલો બોલો બોલો બોલો હા જાણું છું હું એક સ્ટુડન્ટ હું એક સ્ટુડન્ટ છું એમાં બી સી એ નો સ્ટુડન્ટ છું હ હુ જાણતો હોઉં ને.
હા તો તેમા એ ઈ વિશે શું શું કરવામાં આવે છે? છે તેમા શું શું કરી શકે છે એ ઈ તેના વિષે મને માહિત તે આપજો ને?
એ આઈ એકચુલીમાં એ આર્ટિફિશયલ ઇન્ટેલિજન્ટ એનું નામ છે. એ કોઈ બી કાર્યને તમને સરળ રીતે સમજાવી શકે છે અમે તમને તમારું કાર્ય કરી શકે છે જે કોઈ બી ડિજિટલ રીતે કાર્ય થતા હોય એ કાર્ય કરી શકે છે. પછી ઓટોમેશન રિલેટેડ કામ કરી શકે છે. પછી કોઈ તમારે પેરાગ્રાફ લખવા હોય. ઈમેલ લખાવો હોય કે કોઈ બીજી અન્ય વસ્તુ કોઈ બી લખાવી મતલબ હોય ને તેમાં તમે
બરાબર મને એટલી એ આઈ વિશે જાણકારી ન એટલે મેં કરું તમને ફોન કરું કે તમે, એ આઈ વિશે કઈ જાણો છો તો મને જે માહિતી આપો એમ કરીને એ આઈ નો ઉપયોગ આપડણે કઈ કઈ જગ્યાએ કરી શકીએ છીએ?
જોવા જાય તોવે સેન્ચુરીમાં, એ આઈ એ બધી જ જગ્યા ઉપયોગી છે હવે તમે જાણો છો કે ગાડીમાં બી એ આઈ આવા લાગયું છે, ગાડી ઓટોમેટિક ચાલે છે, એ આઈ એનાલિસિસ કરી લે બધી ડેટાઓને પછી એના રીતે ચાલે છે ગાડી પણ. હવે પછી એ પછી થયું પછી ફોનમાં બી એ આઈ આવવા લાગયો છે, તમારે ખાલી આપણે કેમેરાનું એક્સેસ જ એ આઈને આપવાનું એ કેમેરાનું એક્સેસ આપે તમે કંઈ પૂછો એટલે એ તમને ઓટોમેટિક બધ બી જાણકારી આપી દે કે આને હું કેવાય કઈ, કઈ વસ્તુને હું કેવાય બધી જાણકારી તમને આપી દઈ.
એટલી જરૂરી છે, પણ એને એટલી જરૂરી છે એટલે નુકસાન ભી હશે છે ને એમના?
કેમ નહી હોય એના નુકસાનને ઘણા બધા છે હવે આપડે, સરખો આપડે યુઝ કરીએ તો સાચી વાત. આપણને મદદરૂપ છે. પરંતુ જે કોઈ ફ્રોડ લોકો છે એ લોકોનો મિસયુઝ કરીને બ્લેકમેલ લોકોને કરે છે પછી પૈસા પડાવી લે. છે. એ આઈ એમ એ રીતે એમ જોવા જાય તો એ વસ્તુ સારી કેવાય, કારણ કે એક એ આઈ થી આપડણે કોઈ વેબસાઇટ ડેવલપ કરી શકીએ એપ ડેવલપ કરી શકીએ, પછી કોઈ એપ ને આપણને કઈક આપને માહિતી તેનું એનાલિસિસ કરવું હોય. એનાલિસિસ કરી શકીએ પણ એ બધું આપને ઘણી બધી મદદરૂપ થાય એ વસ્તુ જેના માટે બના છે, આર્ટિફિશયલ ઇન્ટેલજન્ટ એ નામ જે છે એના માટે બી ઘણા બધા મોટા મોટા કેડા સેન્ટર હોય સર્વર હોય. એ આપડે આ બાજુ એ ટકી જ નહી શકી એના માટે સુપર કોમ્પ્યુટર આવે. સુપર કોમ્પ્યુટરને યુઝ કરવામાં આવે છે એ આઈ ને બિલ્ડ કરવા માટેને રન કરાવવા માટે એ ઘણા બધા સર્વરોને આપણે સમુદ્રમાં ડેટા સેન્ટર બનાવેલા હોય ત્યાં એને નાખવામાં આવે છે, જેથી એ ઠંડુ રહે, અને પાણીમાં રહેવાથી એ જે હીટ જનરેટ થાય, એ હીટ બહાર નહી આવે ને કોઈ બી પાર્ટ ડેમેજ નહી થાય એ માટે એને પાણીમાં રાખવામાં આવે, એ આપણેે સમુદ્રમાં એશિયાનું જે સમુદ્ર એરિયો છે. એમાં બનાવેલા છે ડેટા સેન્ટર એમાં ઘણા બધા સર્વરો, ઘણી બધી લાઈનો, કેબલો મિલિયન્ ઓફ મીટર્સ કેબલ. ફેલાયેલા છે આખા સમુદ્રમાં.
કેવા માંગો છો કે એઆ ખુબ જરૂરી છે, તો એ આઇ શું આપણા માટે કોઈ એપ મેપ બનાવી શકે છે?
પાખું બનાવી શકે તમારે ખાલી એમાં તમને જો પ્રોમ્પ્ટ એન્જિનિયરિંગ આવડતી હોય, તો તમારા માટે એ આઈ પરથી કામ કરાવવું એમ કેવું ને બહ સરળ માં સરળ વસ્તુ, એ આઈ એ વસ્તુ એવી કે તમે કેવ એક કરી દે પણ તમને એને સમજાવતા આવડવું જોઈએ.
હા હા એટલે આપડે એ આઈ સમજાવવું પડે છે કે આપડે એ કરવું છે તે કરવું છે તો તે માટે આપણને ગાઈડ કરવું એમ?
હા બસ એ રીતના આપણને એ ઓટોમેટિક કોડિંગ કરી આપે, તમારી જે કોઈ બી ક્વેરી હોય એને સોલ્વ કરી આપે, કોડિંગ એ રીતનું હાઈ લેવલ નું તમને જો લો લેવલ નું જોઈ બધી રીતનું તમને કોડિંગ કરી આપે ફટાફટ એ બી તમને સેકન્ડ સેકન્ડમાં તમને રન કરાવી આપે, પછી તમારે કોઈ વસ્તુ ન એનાલિસિસ કરવું હોય કે તમને કઈ ખબર નહીં પડી કે આમાં તમારે કેટલી, ક્વન્ટિટીમાં હું શું નાખવું કઈ વસ્તુ બનાવી હોય. કોઈ બી વસ્તુ તમારે હું નાખું એ બધું તમને કહી દ એ વસ્તુ જ એના માટે બવી એ વસ્તુ થી આજે લોકો એ આઈ એટલું સરળ કરી દીધું છે, તમે બોલતાની વારે બધું પંખો ચાલુ થઈ જાય લાઈટ ચાલુ થઈ જાય ગૂગલ એલેક્શન આમભ્યું હોય છે તમે બધું ગર ખાવ એના ગૂગલ એલેક્શનને કનેક્ટ કરવાનું, એ બી એ આઈ જ છે હાલ તમારે
હા એટલે હવે એઆઈ મેં ભી સભ્યળું છે કે બધા ઘણા બધા મોબલ મોબાઈલ પંખાથી માંડીને બધામાં જ આવવા લાગી ગયું છે એટલે હવે બધા માટે ખુબ જ જરૂરી થઈ ગયું છે હ એક ભાગ બની ગયો છે આપણા જીવનનો
એટલે આપણા માટે એ હવે ખુબ જ જરૂરી થઈ ગયું છે આપડા જીવનમાં ખુબ જ જરૂરી કામ કરે છે એ આઈ બી
સાચી વાત છે હવે આગળ જતા ભી આપણેે એઆઈ પર રાજ કરતા છે હાલે આગળ જતા એવો સમય આવશે કે એઆઈ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્ટ રોબોટો આપડે ઉપર રાજ કરે છે એવો સમય આવવાનો છે કારણ એનું એજ છે કે આપડણે વધારે પડતું એઆઈ નને યુઝ કરવા લાગ્યા છે આપણે હદ થી વધારે એને પરમિશન આપવા લાગ્યા છે આપણી દરેકે દરેક વસ્તુ એઆઈ જાણે છે એટલે એઆઈને ખબર જ છે કે આપણું નેચર કેવુ આપડે કઈ રીતે વર્ક કરીએ છીએ શું વર્ક કરીએ છીએ હમણાં વારો વચ્ચે પ્રોજેક્ટ બનાવ્યો હતો કોલેજ પ્રોજેક્ટ ડેરી મેનેજમેન્ટ એમ કરને તો એ બધી માહિતી એઆઈ પર આવી હતી હવે મને મેં બીજો કોઈ પ્રોજેક્ટ કરવા માંગુ છું તો મને એ ડેરી ના રિલેટેડ જ પ્રોજેક્ટ આપે છે એ બીજું કોઈ પ્રોજેક્ટ જ નથી આપતો હવે એને મારું ખબર છે મેં ડેરી ના વિશે પ્રોજેક્ટ બનાવ્યો છે તો મને આગળ જતા બેજ યુઝ કરવા ગઈ છે એવું છે આમાં
સજેસ્ટ કરે છે કે આપણે એ બનાવી શકીએ છીએ તે બનાવી શકીએ છીએ એટલે ઘણા બધા પ્રોજેક્ટ એમાં આપણને આપી શકેસે
હા આપી શકે છે પરંતુ એ બ પ્રોજેક્ટ કરે છે એ કોઈક વાર એક્યુરેસ નહી હોય કોઈક વાર એક્યુરેસ હોય એમાં સૌથી સારું આપ ક્લાઉડ એ કરીને આવે છે એ સૌથી સારું આવે છે આ જે પ્રોગ્રામિંગ છે ડેવલોપર જે યુઝ કરે છે ડેવલોપર ની તે બધા ક્લાઉડય સૌથી સારું એ ફટાફટ તમને બનાવી દે ને એકદમ પરફેક્ટ એક્યુરેસી વાળા ડેટા તમને આપે સાથે જે પ્રોજેક્ટી ભી વર્ક થાય
બરાબર હમણાં તો બધા ઘણા બધા મોબાઈલ એ તરફથી બી આવા લાગી ગયા છે ગાડીમાં બી હવે તે આઈ નો ઉપયોગ થઈ રહ્યો છે ઘણી જગ્યાએ બધી પંખાથી માંડીને મોસ્ટલી બધી ચીજોમાં હવે એ આઈ નો ઉપયોગ ઘણો થઈ રહ્યો છે.
હા સાચી વાત છે એમાં આપડે ફોનમાં બી એ આઈ ઓછા હું મારી ઘરે મેં નાખ્યું છે વાઈફાઈ થ્રુ ચાલે એવી વસ્તુ નાયખી છે એમાં મેરે ખાલી બોલવાનું ગૂગલ અસિસ્ટમાં કે એ ગૂગલ ટન ઓન માય ફેન મારો ફેન ચાલુ થઈ જાય ટન ઓફ માય હોમ લાઈટ એમ કરું તો હોમ લાઈટ ચાલુ થઈ જાય બેક લાઈટ કરું બેક લાઈટ ચાલુ થઈ જાય ચાર્જર નું કરવું તો ચાર્જર ચાલુ થઈ જાય એવી ઘણી બધી વસ્તુ ચાલુ થઈ જાય છે મેં મારા ઘરમાં એ આઈને રીત રીતે - ઇમ્પ્લિમેન્ટ કરાયવું છે જેથી મારે સરળ પડે આગળ જાતા કે મારે કોઈ જા પા ઉ પણ નહી પડે હવે મારે સાજે ઉઠી ને ચાર્જ માં ફોન મુકવા હોય તો મારે ઉઠી ને બટન ચાલુ કરવું પડે એના કારણ કે ઠાક લાગે
બરાબર એટલે શું તમે ઘરે વાઈફાઈ લખાવ્યું છે તેમાં શું કરવા આવું પયડું લખવા માટે તમે કેટલામાં લખાવ્યું છે એ શું તમે વાઈફાઈ લગાવ્યોછે જગર
લગાયવું છે ને
હુ કરાયું છે કેટલા ખર્ચો આવ્યો છે તેનો મહિનાને કેટલા રૂપિયા આપો છો તેમના
મેં ઘરે જીઓ નું વાઈફાઈ લખાયવું છે. એ કઈક મને બારસો એક રૂપિયામાં પડ્યું. ઓફર હતી એટલે બારસો રૂપિયામાં મને બધું પડ્યું ઇન્સ્ટોલેશન હાથે.
બરાબર તો તેમાં તમે પ્લેન કયો લીધો છે?
મેં બારસો રૂપ રૂપિયાવાળો લીધો હતો, બારસો રૂપિયામાં બે મહિના અનલિમટેડ અનલિમિટેડ ડેટા મળે ત્રીસ એમ બી પી એસ ની સ્પીડ હોય છે. એમાં એવું એજ હોય છે.
બરાબર તો તેમાં, કેટલા જણા કનેક્ટ કરી શકે છે?
એમાં એવી કોઈ લિમિટ હોતી નથી કે તમે કેટલા જણા કનેક્ટ કરી શકો એ તો આપડા ઉપર ચાલે તમેં જેટલા કરવા હોય એટલા કરે એમાં પછી અમુક રાઉટર હોય રાઉટર પ્રમાણે પી ચાલે કે રાઉટર કેટલા ડડીવાઈસને સપોર્ટ કરે પછી એ રીતને ડિસ્ટ્રીબ્યુટ થતી હોય એમ બી, નેટવર્કને ટી્બયુટ થાતું એવી રીતના મળે એમાં બી પછી અલગ અલગ જાત ફાઈવ ગીગા હટસ અને ટુ પોઈન્ટ ફોર ગીગા હટ. ટુ પોઇન્ટ ગીગા હર્ટસ માં એવું હોય કે રેન્જ વધારે તમને મળે, પણ સ્પીડ કઈ ન મળે હવે ફાઈ ગીગાર્ડ્સ હવે ફાઈ ગીગાર્ડ્સ એમાં એવું હોય કે જો તમારે સ્પીડ જોતી હોય તો નજીક બેવું પડે દૂર થી તમે કરો ફાઈ ગીગાર્ડ્સ માં તમને સ્પીડ ન મળે, રેન ન મળે એમાં. ફાઈ ગીગાર્ડ્સમાં પણ સ્પીડ વધારે મળે તમારે ના ખાવું જોઈ ને, તો જીઓ નું નખાવી લેવાય બારસો કે હમણાં બાવીસો રૂપ રૂપિયા ન ક ઇન્સ્ટોલેશન હાથે છે. ચાર મહિના ન રીચાર્જ મળી જાય એક સેટ ટોપ બોક્સ મળી જાય, એટલે તમારી ટીવી બી ચાલે પછી વાઈફાઈ નું રાઉટર મળી જાય, રિમોટ મળી જાય ને રિચાર્જ મળી જાય ચાર મહિનાનુંને ફ્રી ઇન્સ્ટોલેશન મળી જાય.
હા હા બરાબર બરાબર તો આપડે પછી. પ્લેન કરાવો રતા મહિનાને કયું સારું પડે?
હ મહિના કરતા મહિનામાં એવું છે. આપે મહિનાનું જેનું છે પ્લાન તો પાં છસો રૂપિયા ન પ્લાન થાય બરોબર, હવે છસો રૂપિયામાં બીજા એકસો ને આઠ રૂપિયા જેવા તમારે જી એસ ટી આપવું પડે, એના કરતા બેટર છે કે તમારે બે મહિનાનું બારસો રૂપિયા નું કરો એમાં કોઈ જીએસટી નહીં આપ પણ ડાયરેક્ટ બારસો રૂપિયા આવીપાય એટલે તમારું બે મહિના ન પ્લાન તૈયાર.
એવું છે કે જી એસ ટી આપવો નથી પડતો.
હા જી એસ ટી નહી આપવું પડે એ સારું પડે આપણને બારસો રૂપિયામાં હું ખોટું હવે તમારે તમે સાતસો રૂપિયા આપો છો એક મહિનાના, તેના કરતા તો આ આજ સારું પડે ને.
ઘરે લખાવાનું છે તો તે સારું પડશે એમ કે તમે કેવા માંગો
હમ, એ સારું પડશે એમાં ઘણી બધી એરટેલ ભી આવે છે બીપીસીએલ ભી આવે છે બીએસ એન એલ ભી આવે છે જીટીપીએલ બી આવે છેઠ પછી એટેલ ન ત્રિમેદી બી આવે છે ઘણી બધી એવા તમારા કનેક્ટિવ ઉપર ચાલે ભરી
હા, આપડે
એરટેલ નું આપડે કનેક્ટ એક્ટિવિટી એટલી બધી હોવા જોઈએ, ત્યાં તમારે ઘર લગી આવવું જોઈએ બાકી હાલ તો હવે જીવ બધી જગ્યા ચાલતું છે
હા, હા, હા, એટલે તમે ઘરે જીઓ લખાવીલે છે
હા, મેં જીવો લખાવ્યો છે
હા, હા, તો તેની સ્પીડ ભી સારી આવતી
સ્પીડ તો એ ના સ્પીડ પ્રમાણ અલગ અલગ પ્લાન હોયહવે સો એમબીપીએસ, પચાસ એમબીપીએસ ને ત્રીસ એમબીપીએસ આ રીતના પ્લાન હોય છે એમાં
હા, હા, કઈ વ કશો વાંધો નહી તો ચાલો લખાવું ત્યારે તમને સંપર્ક કરીશ
હા, વાંધો નહી ચાલો